હલો કેમ છ?
મજામાં તમે કેમ છો?
હું પણ છું આજ હું પાણી પીવાનું મહત્વ આ વિષય પર વિસ તૃત માહિતી આપી જ
હા આ અણે બધાને જાણીએ છીએ કે ચાલ એ જીવન છે પાની વગર પૃથ્વી પર જીવન શક્ય નથી. માણસ હોય, પ્રાણીઓ હોય, પક્ષી હોય. હા ઝાડ છોડ હોય બધાને જીવન માટે પાણી જરૂરી છે.
હા આપણા શરીરમાં લગભગ સાત થી સત્તર ટકા પાણી હોય છે. અને એટલે શરીરને સ્વાસ્થ રાખવા માટે રોજ જ પરંતુ પાણી પીવું ખૂબ જરૂરી છે જેમ કે જો આપણે ઓછું પાણી પીએ તો શરીરમાં નબળાાઈ આવે છે અને માથું દુખે છે. ચક્કર આવે છે અને કામ કરવાનું પણ મન પણ થતું નથી.
પાણી આપણા શરીર નું તાપમાન નિયંત્રિત રાખે જે ખોરાક પચવામાં મદદ કરે છે શરીર માંથી ખરાબ પદાર્થો પશીના અને પેશબ દ્વારા બહાર કાઢે છે. યોગ્ય રીતે કામ કરવા માટે
હા જરૂરી છે. હા ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે રોજ બેથી ત્રણ લીટર પાણી પીવું જોઈએ.
હા હા રમવા જઈએ હા રમવા જ એ વ્યાયામ કરીએ રમવા જઈએ વ્યાયામ કરીએ અથવા મહેનતનું કામ કરી ત્યારે પણ વધારે પાણી પીવું જોઈએ.
હા કેમકે ગરમીની ઋતુમાં વધારે પરસેવો થાય છે. અને એટલે વધારે પાણી પીવું જરૂરી બની જાય છે ને.
હા આથી પચન ક્રિયા સારી રહે છે. શરીર તાજું રહે છે. દિવસભર થોડું થોડું પાણી પીતું રહેવું જોઈએ. તરસ લાગી ત્યાં સુધી રાહ ન જોવું જોઈએ.
હા સ્વચ્છ અને શુદ્ધ પાણી જો પીવું જોઈએ કેમ કે અ ગંધ પાણી પીવાથી કોળો કેલો કલોરો અને ડાયટો ફાઈટ કમરો કમરો અને ડાયરિયા જેવો રોગ થઈ શકે છે.
હા એટલે જ પાણી ઉકડીને અથવા ફિલ્ટર કરી ને પીવ જોઈએ.
હા આજકાલ ઘના લોકો લોકો ચ કોફી કોલ્ડ ડ્રિંક અને પેકેટના જ્યુસ વધારે પીએ છે ને.
આ બધું પાણી જગ્યા હા નહી લઈ શકતા આપણ.
હા સાચું આરોગ્ય રાખવા માટે સાધું પાણી જ શ્રેષ્ઠ છે.
હા તો છે જ.
હમ. આપણે ફક્ત પાણી, હા. પાણી પીવું જ નહી પણ પાણી બચાવવું પણ જોઈએ ને.
હા નોળ ચાલુ હોય તો તુરંત બંધ કરવો દાંત સાફ કરતા વાહન ધોતા અથવા કપડા ધોતા પાણી બેેર તો ન કરું દેવું જોઈએ.
હ વરસાદનું પાણી સાચું અને વૃક્ષો વાવા થી ભૂજલ નું સતર્પ જળવાઈ રહે છે ને.
હા જો આપને પાણી બચાવશું તો આવતી પેઢીને પાણીની તકલીફ ન પે.
હા જલ બચાવો જ અને જીવન બચાવો આ સૂત્ર ને આપને જીવનમાં અપનાવવું જોઈએ ને
હા. આતો છે જ.
હા પાણી પીવું તો ખુબ જરૂરી છે. એના માટે રોગ વગેરે પણ નથી થતા ને જેમ કે સ્કિનની સ્ટોન પછી હૃદય વિકાર એવાર જે રોગ છે એ બી નથી થતા.
હા પાણીયમૂલ્ય સંપત્તિ છે તેનો આદાર કરો પરંતુ પાણી પીઓ અને પાણી ન એક એક ટીપકું બચાવો સ્વસ્થ જીવન માટે પાણી જ જરૂરી છે.
હા અને પાણી એ જીવન છે, કારણ પાણી વગર કોઈ પણ જીવનનું જીવન શક કેનાથી ના
હા આ તો છે.
હા કેમ જેમ કે માનસ પ્રાણી પક્ષી અને થોડ બધાને જીવા જીવાવામાં માટે પાણી જરૂરી છે.
એ તો બઉ અ વાત છે, ગામમાં છે. કે જ્યાં પાણી જ નથી આવતો આઠ આઠ દિવસ થઈ જાય. અ દિવસ ક પાણી જ નથી આવતું તો આપને પાણી મળી છે તો તેનો આદર કરો તેને તોડ જેટલું થાય છે, એટલું બચાવો
હા અને આપણા શરીર માં લગભગ સાત આઠ લીટર પાણીની અ ટક્કા પાણી નિ હો છે. તો એટલે રોજ પરંતુ પાણી પીવું ખુબ જરૂરી છે.
હા તો છે.
હમ હા આલસ નથી કરાવું જોઈએ પાણી પીવાનુ લર
હા પંચમી ચટ કરીરીએ તસ લાગે ત
હા અને પાણી. હ ખૂબ સારું પાણી પીય છે તો પાણી શરીરનું તાપમાન સંતુલિત રાખે છે. અને પચન ક્રિયા પણ સારી કરે છે.
હા આપણ શું શક છે. આમાં કોઈ કામ કરે છે તો ભૂલી જાય છે કે મ પાણી. કે્યારે પીધ તો યોગ ના કરવું જોઈએ પાણી જો કામ ન મહત્વ છેને, તેમનુ હા જેમ કામ ન મહત્વ છે તેમ પાણીને પણ મહત્વ આપવું જોઈએ હા એ પાણી. ર શું જોઈએ. હા એક ના એવું કરવું જોઈએ કે બોટલ ભરી મૂકવું જોઈએ
અને શરીર માંથી પણ ખરાબ પદાર્થ તો બહાર કાઢવામાં મદદ કરે છેને, પાણી
હા તો છે જ કેું છે જો આપને બોટલ ભરી મૂકીએ ને તો આપને યાદ રહેશે કે આ એટલું પાણી મને દિવસ સરમામાં કલાસ કર જોઈએ.
તો કેમ છે એક તો સાત આઠ લીટરની બોટલ જે છે એ ભરીને રાખી દ્યો કે આપણે જયારે પાણીની તરસ વાટે કે પાણી પીવું છે. તો પા બોટલને દેખીને પાણી ની યાદ આવે છે અને પાણી ની ઉર્ક લાગે છે ને.
હા આ તો જ છે હા જો ઓફિસમાં જતા હોય સ્કૂલ માં જતા હોય અહીયા એવું કેવું છે કે બે બોટલ લઇ જાવ
હા નાના પોરા ને બી બે બોટલ ભરીને દઉ જોઈએ.
હા એમને પણ કેવું છે તાકીદ લગાવી ને કે આ બોટલ સ્કૂલ માંથી ફિનિશ હ છોકરાઓ તો ગ છે.
હા અને રોજ બે થી ત્રણ લીટર અને કેમ છે. ઓછું પાણી પીવાથી એડી હાઈડ્રેશન માથા નો દુખાવો ત થાક અને કબય કબજયાત અને કિડની ની તકલીફ થઈ શકે છે પાણી નથી પીવતો
હા જો તમને જો પાણી આજ કે સાત કે આઠ ટલી આટલી વાતું હોય તો તમે શું કેય છે આ તમે તેનામાં ફલુદા બનાવી શકે તેનામાં પુદીના નિંબુ
હમ
તેને પણ પાણી ને ટેસ્ટ વધારે થાય છે
તમારા નારળ પાણી પણ પી શકે છે એ તો સવારે ઉઠીને નારળ પાણી પી છે ને તો હારું છે
હા પાણીની જગ્યા તમે લિક્વિડ પણ પી શકીએ
હમ અને ડોક્ટર બોલે છે અ લિક્વિડ પદાર્થ દેવ તો ત્યારે પાણી જ લિક્વિડ છે ને એના માટે પાણી દવ પડે
હા તમે તો ડીટોક વર્ટર પણ કરી શકીએ તેનામાં મરસા કુદીના એવુ બધું નાખી કે તે હા તે તો કઈએ ના તો તે પાણી શરીરમાં વાય છે
હા હ અને હા અને એ એટલે તર હા એટલે તરસ તે સુધી રાહ જોઈ અ વગર સમયે સમયે પાણી પીવું જોઈએ
હા આ તો સારું કીધું તમે
હા અને હંમેશા સ્વચ્છ અને શુદ્ધ પાણી જ પીવું જોઈએ
હા આ પાણી આવતું હોય ને ત્યારે તો પાણી તો ગરમ કરીને પીવું જોઈએ
અ હા અ કારણ કેનામાં સાર વગેરે એવું આવે છે ને એટલા માટે પાણી અ ઓંચ પંચવીસ ડિગ્રી સેલ્સિયસમાં તાપ વાળું જોઈએ અન પછી પીવું જોઈએ
હા હા
કારણ તેના મેના જે જંતુ વગેરે છે એ બઠા મરી જાય
હાં વર્ષ
હમ અને ગંદુ પાણી પીવાથી કેલરો ડાયફાઈડ ટાઈફાઈડ અને ડાઈ જેવા રોગ રોગો થઈ શકે ને ગંદુ પાણી પીએ તો
હાત હા પાણી ખૂબ પીવાથી સ્કીન પણ તમારે ગ્લો કરે છે આંખમાં પણ પ્રોબ્લેમ નથી થતી હ જેના આંખમાં પ્રોબ્લેમ હોય ને
ખૂબ મહત્ત્વનું મહત્ત્વનો ભાગ છે કે અ સ્કીન માટે એવા એવા એવા પ્રોડક્ટ વાપરે પણ પ્રોડક્ટ ટી કાઈ નતું થતું એટલા માટે પાણી શરીરમાં પાણી કમી પડે ને એટલા માટે આપણે બધું શરીર ખરાબ થાય છે એના માટે પાણી પીવાનું જરૂરી છે તી નતી સ્કીન વગેરે પણ ગ્લો કરે છે ને
હા તો તને
હમ્મ. અને હંમેશા સ્વસ્થ એ આપણે પાણી પાણી નો બગાડ પણ ન કરવો જોઈએ કારણ ન ખુલ્લો ના રા કો જોઈએ એનુ વરસાદ નું પાણી બચાવવું જોઈએ, અને પાણી નું સમજદારી થી ઉપયોગ કરવ કરવો જોઈએ. જે ગામમાં પાણી નથી આવતું એ ગામમાં પાણી અહ બઠા વસ્તુ ભરીને મેલે છે એમ. હમ્મ.
એમને પાણી અહી તો પાણી ખૂબ રહે છે ના, તો એમને પાણીની કિંમત ના રહે.
એ હા, એના માટે એટલા માટે પાણી બચા બચત કરવવાવું જોઈએ, કેમ અહ-અહ વરસાદ નથી આવતો, તો દુષ્કાળ પડે છે ના. તો નદીના નદીને પણ પાણી કમી થાય છે, એટલા માટે પાણી બચાવ કરવું જોઈએ. જેટલું કામ હોય તેટલું જ વપરાવું જોઈએ.. અને હમ્મ, અને બોલે છે ને જલ બચ બચાવો અહ જીવન બચાવો. એ સાચું છે, જલ બચાવશું તો જીવન બચાવશું, નહિંતર નથી કાંઈ નહી.
હમ્મ. આ એક ફક્ત સૂત્ર નથી, પણ આપની જવાબ જવાબદારી પણ છે પાણી બચાવની.
હા, તો તેમને ના કોઈ જે ફાઉન્ડેશન આવે છે ના, ફા ફાઉન્ડેશન મેં કર્યું તું, સિટી ના છે.
કાર્યક્રમક વગેરે પણ છે ખુબ લોકો, કે પાણી બચાવો, પાણી ફાઉન્ડેશન આ પણ અહ એનાથી પણ લોકોને જાગૃત કરે છે.
હા જોકે આપવાનો છે.
હા, તો એના-એના માટે પાણી બચાવજે. અહ ફરી મલશું.
હા, ચાલશે. હા તારી સાથે વાત કરી ઘની
હા, ફરી મલશું.